તો હલો કેમ છો કેમ છો?
એકદમ મજામાં છે, તમે કેમ છો મજામાં છો?
હા અમે પણ મજામાં છે શું કે આજના અ વ તમારે બધું સારું ચાલુ રહ્યું છે ને ઘરના બધા સારા છે ને?
હા અમે તો એકદમ સારા છે, તમે?
હા અમે પણ સારા છે. હાલના વર્તમાન સમયમાં તો જે વાતાવરણ છે એ ખુબ જ બગડી રહેલું છે જેના કારણે અમારા જે બધા પાકો છે કેરીના પાકને એવું અને ઘણી ખરી એવી શાકભાજી કરેલી છે એનું ખુબ જ નુકસાન થઈ રહ્યું છે. એ એક અમારા માટે ગંભીર બાબત બની રહી છે.
હા આજકાલ તો બધું વાતાવરણ ખુબ જ બદલા છે. કમોસમી વરસાદ થાય છે જેથી કરીને ગ્લોબલ વોર્મિંગ પણ ખૂબ જ વધી રહી છે. આપણા અર્થનું ટેમ્પરેચર ખુબ જ દિવસે દિવસે વધી રહ્યું છે. તે માટે આપણે બધા ઘણા બધી આપણે જે આસપાસ ના ઉદગ હોય છે
હા સાચી વાત છે પરંતુ હાલના સમયમાં ઉદ્યોગ એવા ખુબ જ વિકસિત થઈ ગયેલા છે જેના કારણે આ બધી તકલીફ તો જોવા મળવાની જ છે અને જે અત્યારનો સમય છે એમાં ઔદ્યોગિક દેશમાં આપણે જે જે ઔદ્યોગિક કંપનીઓ છે મોટી મોટી કંપનીઓ છે જીઆઈડીસીઓ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્તરી રહી છે જેના કારણે જે ધુમાડાઓ અને પ્રદુષણો છે એ તો થવાનું જ છે અને આમાં પણ આપણે પાકને નુકસાન થવા જોવા મળી રહે એવું મને તો લાગે છે કારણ કે હવે આપણા વિસ્તારમાં આ બધી આ કંપનીઓને બધું આવી ગયું છે જેના કારણે પાકનું નુકસાન જોવા મળી રહ્યું છે. અને અમે તો એ ખુબ જ દવાઓ ઉત્પ સાટીએ અનેને એવું કરીએ છીએ પરંતુ આ એક ગંભીર બાબત જે અને કંપની માં પણ ઘણા લોકો એવું કામ કરે છે જેના કારણે ત્યાં કેમિકલને એવું બને છે અને તેનો નિકાલ પણ ગટરોમાં અને નદીઓમાં કરવામાં આવે છે. આ તમે પણ બધી કંપનીઓની મુલાકાત લેતા હશો ને?
હા અમે બધી કંપનીઓની મુલાકાત લઈએ છીએ ત્યાં અમે જઈએ છીએ તો અમને ખબર પડે છે ત્યાંના જે કર્મચારી હોય તેમને જ એટલું કેમિકલ લાગ્યું હોય જેથી તેના ધુમાડા જો છોડવામાં આવે તો તે બધું પશુઓ અને તે પાણી જે પી છે તે તેને લોકને બ ધાને નુકસાન થાય છે જેથી કરીને અમે રોકવા માટે અમે યોગ્ય કાર્યવાહી કરીએ છેજોઈએ તો કંપની પણ બંધ કરાવીએ છે એના પર કેસ પણ કરીએ છે જેથી કરીને આ કંપની તે માટે બધ દુરપયોગ કરે રોકી શકીએ હાલના સમયમાં અમે આજ દિલ્હી ગયા હતા ત્યારે પણ અમે આવુંજ કરેલું હતું.
હા સાચી વાત છે કારણ કે અત્યારની કંપનીઓમાં જે કંપનીઓ હોય છે ત્યાં કેમિકલ નો ખુબ જ ઉત્પન્ન થાય છે અને એના કારણે પછી આજુબાજુના પ્રદેશમાં જોઈએ તો જે તકલીફ હોય જે તે ખૂબ જોવા મળી છે અને જે બધી ઉત્પાદિત વસ્તુ થાય છે તેમાં જે અમુક બગાડનો જે કચરો હોય છે તે નદીઓમાં અને ગટરોમાં વહી દેવામાં આવે છે જેના કારણે નદીનું પાણી પણ ખૂબ ગંડુ થાય છે શું અમારા વિસ્તારમાં તો ન દીમાં એવું પાણી પહેલાના સમયમાં તો એકદમ ચોખ્ખું આવતું હતું હવે તો થોડું થોડું લીલું લીલું જેવું પાણી પણ જોવા મળે છે શું તમને પણ એવો અનુભવ થાય છે કે નદીનું પાણી બગડી રહ્યું છે.
હા આજકાલ નદીનું પાણી ખુબ જ બગડી રહ્યું છે જેનું કારણ એજ છે કે આ બધું પાણીઓ છોડવામાં આવે છે બધા બધા કપડા ધોય છે વગેરે એવું બધું પ્રદુષણ કરે છે જેથી કરીને આવું થાય છે આપણે જે પાણી પીએ છે તે પણ ખૂબ જ ખરાબ હોય છે આપણે જે પહેલાના સમયમાં બોરિંગ બોરિંગમાંથી અથવા કુવામાંથી જે પાણી પીતા હતા તે કેટલું શુદ્ધ આવતું હતું આજકાલના નળોમાં તો કેટલું બધું લીલ વાળું પાણી હોય છે અને કેટલું પ્રદુષિત પાણી હોય છે જેમાં કયા ઝેરી બધા પ્રદુષણોના કણો હોય છે જેથી આપણને નુકસાન પહોંચાડે છે.
હા સાચી વાત છે પણ આપણે યોગ્ય પાણીના ગરમ કરીને જ પીવું જોઈએ અને પાણીને પણ આપણે ચોખ્ખું વાપરવું જોઈએ પાણી બહુજ એવું ખ અવુ ગંદુ લાગતું હોય જ્યારે તો આપણે તેને ફિલ્ટર કરીને પીવું જોઈએ અને તેનો ફિલ્ટર કરીને પયોગમાં લેવું જોઈએ એ આપણે એક ધ્યાન રાખવું જોઈએ અમારી ઘરે પણ એમ તો બધા ફિલ્ટર પાણીનો જ ઉપયોગ કરે છે અને જો કોઈ વાર ફિલ્ટર પાણી ન હોય તો અમે પાણીને ગરમ કરીને તેનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને તેના જે કીટાણુ હોય છે તે મરી જાય છે અને અમારા ગામમાં તો એવી દવાઓ પણ આપી જાય છે જે યોગ્ય કુવાઓમાં એને એવી લાખવામાં આવે છે પાણીમાં જેથી કરીને તેનો જે જંતુઓ હોય તે મરી જાય છે તમે પણ આ બધી બાબતની કાળજી રાખતા હશો ને
હા અમે બી પૂરી કાળજી રાખીએ છીએ પહેલા તો અમે જે અમારા બોરિંગમાં નક પાણી જે પીએ છીએ તે અમે એકદમ શુદ્ધ રાખીએ છે કારણ કે તે માટે અમે યોગ્ય સમયસર અમે એની અંદર કપચી રેતી વગેરે એવા બધા કણો રાખીએ છીએ જે થી પાણી શુદ્ધ નીકળે ફિલ્ટર વાળું નીકળે અને એમાં કઈ પોષણ જે પોષણ તત્વો રહેતા નથી અને અમે જે અમારા અઇ છે વહતી પાણીની નદી છે તે અમે એકદમ સ્વચ્છ રાખીએ છીએ ત્યાં અમે કચરો ફૂલોના કચરા પણ ના નાખવા દે જેથી કર નદી દૂષિત ન થાય અને ઘણી જગ્યાએ તો અમે ચેકડેમ પણ બનાવીએ છીએ જેથી પાણી પૂરેપૂરું ખરાબ જ નથી થતું થાય તો બી થોડુંક જ ખરાબ થાય છે એવા બધા અમે પ્રયત્ન કરીએ છીએ શું તમે પાણી બચાવવા માટે શું પ્રયત્ન કરી શકો છો
હા અમે પણ પાણી બચાવવા માટે તો પ્રયત્નમાં તો એ છે કે ખોટું પાણી નો વેળફુ નવા જોઈએ જે કપડા વાસણ અને જે નાવાનું પાણી હોય છે એને પણ અમે તો ડાયરેક્ટ અમે ખેતરમાં લે જવાનો પ્રયત્ન કરેલો તો કારણ કે તેને પણ એ તે પછી પાણી એમ ખોલી ખોટી રેટી વેસ વેસ્ટ થવાની જગ્યાએ અમે તે પાણીનો ખેતરમાં જાઈ નિકાલ કરીએ જેથી કરીને ખેતરમાં જે વાવેતર થાય છે તેને યોગ્ય પાણીની પણ સગવડ મળી હે ને ત પાણી વપરાયેલું પાણી ત્યાં જઈ તો જેથી કરીને અ બઉ પાણી યોગ્ય સમય માટે પાકને પણ મળે અને તે પાણી વેરફાયેલું પણ ન કરાય અને પછી જયારે પાણીની યોગ્ય ટાંકીઓમાં યોગ્ય વપરાશ કરે છે જો નળને એવું ખુલ્લા ન રહી જાય તેનું ધ્યાન રાખીએ છે અને યોગ્ય પ્રમાણમાં જ પાણી વાપરીએ છીએ જેથી કરીને પાણી બચી શકે છે તમે પણ પાણી બચવાના પ્રયત્નો તો કરતા જશો બરાબર ને
હા અમે પાણી બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરીએ છે અમે તો અમારા ગામમાં બોડો લગાવ્યા છે અને બધા જાહેર કાર્યક્રમો કરીએ છે જ્યાં અમે બધા ડોક્ટરો અને વિવિધ સંસ્થાઓને બોલાવીએ છે જેથી કરીને બધાને પાણી માટે અમે જાગૃત કરીએ છીએ અને ટીવીઓ દ્વારા પ્રકાશિત બધી ઘણી બધી બેલેટીન અને બીજા ઘણા બધા પ્રયત્નો અમે કરીએ છીએ.
હા સાચી વાત છે અને આ બધા ઉપયોગ તો કરવા જ જોઈએ ને જો આ બધા પ્રદુષણ ના કારણે તો તો વરસાદ પણ ક મોસમી બની ગયેલો છે ગમે તે સમયે વરસાદ પણ આવી શકે છે અને હાલના સમયમાં તો પહેલા તો ચોમાસાની સીઝન ઋતુમાં જ વરસાદ આવતો હતો પરંતુ અત્યારે વર્તમાન સમયમાં તો વરસાદનું ગમે ત્યારે આવવાનું નિશ્ચિત રહેલું જોવા મળે છે અને આ એક ગંભીર બાબત જોવા મળી રહી છે એવું તમે પણ અનુભવી શકતા હશો ને કારણ કે આ એક કરે વરસાદ ગમે ત્યારે આવાનું કારણ છે જે પાકને નુકસાન થાય છે અને અમ વાતાવરણ પણ બગાડે છે અને આરોગ્ય પણ બગાડે છે.
હ કમોસમી વરસાદના કારણે બધું બધું થાય છે આપણે ડિજિટલ રીતે જો આપણે જોઈએ તો આજ કલ બધી રેલ વરસા કરી રહ્યા છે જે ઈ રેન ફોરેસ્ટ કહીય છીએ આપડે જેમકે જેવા જાહેર માધ્યમ થી કેમિકલ દ્વારા કમોસમી વરસાદ કરાવ્યો છે તેના કારણે આ બધું થા છે.
હા સાચી વાત છે અત્યાર પેલું અત્યારનું તો વાતાવરણનું સ્થર પણ એટલું બધું ખોરવાઈ ગયેલું છે કે ગમે તે ઋતુમાં ગમે તે સિઝને વાતાવરણ પલટો થઇ જાય છે અને તે એક ગંભીર બાબત બની જાય. છે કારણ કે હાલનું વાતાવરણ જ શુદ્ધ રહ્યું નથી કારણ કે જ્યાં જોવે ત્યાં ગંદગી અને પ્રદુષણનો માહોલ હોય છે અમારા વિસ્તારમાં આજુબાજુમાં પણ એવી મોટી મોટી કંપનીઓ છે જેના કારણે અ ખુબ જ એવું પ્રદુષણ જોવા મળી રહ્યું છે અને એના કારણે આ નુકસાન પણ થાય છે અને આરોગ્ય પણ બગડેલું જોવા મળી રહે છે અને વ્યક્તિઓ બીમાર પણ બહુ પડે છે ત અમને મને જ જાણ કરશો કે વ્યક્તિઓ બીમાર ના પડે એને યોગ્ય કાળજી લઈ શકે તમે અમને જ થોડીક જાણ કરશો.
હા જો આપણે જો ખરાબ પાણી આવતું હોય તો આપડા આપડે બિસ્લરી પાણી લેવું જોઈએ અથવા કોઈ અન્ય જગ્યાથી આપડા પાણી લાવવું જોઈએ પહેલા તો પછી તે પાણી નુ યોગ્ય ખોરાકમાં પણ ઉપયોગ કરવો આપડે યોગ્ય નહાવા ખાવા પીવાવામાં પણ વ્યવસ સ્થાનો ઉપયોગ કરવો જોઈએ પછી આપડે આપડા શરીરની પણ સ્વચ્છતા રાખવી જોઈએ જો આપણે ખરાબ પાણી પીએ તો આપણેે માદા પડીયે છે જેથી કરીને આપણે સ્વચ્છ પાણી પીવું જોઈએ અને આપણા વિસ્તારોમાં કાળજી કચરો ન નાખવો જોઈએ. એ બધી આવી બધી કાળજી રાખવી જોઈએ.
હા સાચી વાત છે અને આથી જ આપણું શહેર પણ એકદમ સ્વચ્છ રહે અને સુંદર એવી આર્થિક રીતે સક્ષમ બની શકે છે બરાબર ને.
હા અમે પણ બધા ગ્રામ્ય વિસ્તારોમાં અને બધા ઘણા બધા શહેરોમાં અમે બેનરો અને ઘણા પ્રકારના સ્વચ્છતા માટે આવું બધું લગાવીએ તમારા ગામમાં પણ લગાવે છે આવું?
હા લગાયેલું છે અને સ્વચ્છતા પ્રત્યે ખુબ જ એ કાળજી રાખીએ છીએ અને ધ્યાન દોરીએ છીએ ને યોગ્ય એવી વાતાવરણને શુદ્ધ રાખવાની એકદમ ત્રેવડતા અનુભવીએ છે.
હા હા ચાલો તો મને થેન્ક યુ મને બધું આવું બધું વિશે જણાવ્યું તો મને ખુબ આનંદ થયો.
હા, આભાર.